હાલો હા
હા
અવાજ મારો આવી રહ્યો છે ને હા હા સંભળાય છે કેમ છો
હા નમસ્કાર બસ મજામાં તમે કેમ છો
હા નમસ્કાર અમે પણ મજામાં જ છીએ
હા તો આજે આપણેે જે છે એ કુંભાર વિષય ઉપર વાત કરીએ
હા હા કેમ નહી
હા કેમકે આજે સવારે જે છે ને હું કુંભાર ને ત્યાં માટલું લેવા ગઈ હતી તો મને યાદ આવ્યું કે આજે આપણે જે છે કુંભાર વિષય ઉપર જ વાત કરીએ એમ
અરે વા કારણ કે ઘણા લોકો તો આવું વિચારતા પણ નથી હોતા અને ફ્રીજમાં બોટલ પછી બોટલું લાઈનસ મુૂકતા જતા હોય છે અને ઠંડુ પાણી પીતા જતા હોય છે છેલ્લે પછી ખુબ જ નુકસાન થાય છે શરીર માટે તમે કંઈક સારું વિચાર્યું છે.
હા અને ખુબ જ સારો એવો વિષય છે કેમ કે આજકાલના લોકો તેમના વિશે જે છે જે બહુ ઓછું વિચારતા હોય છે. પણ એક સમય એવો હતો કે જયારે દરેક ના ઘરમાં જે છે. કુંભારની બનાવેલી વસ્તુઓ જ આપણને જોવા મળતી હતી એમ
પેલાના સમયમાં આપણેે જોઈએ તો આપડે અત્યારે કુકર વાપરીએ છીએ તેની જગ્યા એ મોટા મોટા પાટિયા હતા એ પાટિયા માં જ ખીચડી બનાવવાની એમાંથી કાઢી લઈ એટલે શાક બનાવવાનું એમાંને એમાં કઢી બનાવવાની બસ એવા જ હતા છેલ્લે છેલ્લે તો લાકડા ની આપણેે કથરોટ પણ લાકડાની આવી હતી પણ સ્ટીલ કે લોખંડ માં કોઈ દિવસ કોઈ વસ્તુ આપણેે પેલા બનતી જ નહોતી
હા તમારી વાત એકદમ સાચી છે પહેલાં તો લોકો પાણી માટે ઘડો દહીં માટે માટલું અને અનાજ માટે જે છે મોટા માટીના ભાંડા અને રસોડા માટે વાસણો હતા તહેવારો માટે દીવડા હતા આ બધી જ વસ્તુઓ જે છે એ કુંભાર પાસે જ બનાવતા હતા પણ અત્યારે જે છે એ લોકો આર્ટિફિશિયલ બધી વસ્તુઓનો યુઝ કરે છે પ્લાસ્ટિકની હોય સ્ટીલની હોય તો જે કુંભારની જે માટલાની વસ્તુઓ જે છે એમનો યુઝ પણ ઓછો થતો જાય છે એમ
સ્ટીલ ના વાસણો નીકળ્યા છે એટલે ત્રાંબા પિત્તળે ઓછા થઈ ગયા છે. લોખંડ ઓછું થઈ ગયું છે અને અત્યારે તો આપને એમ વિચારીએે કે માટીમાં જો રસોઈ બને. માટીના માટી વાળું પાણી પીએ તો આપડે કોઈ દિવસ. કોઈ પણ આપડે અ. આપડે જે કહીએ છીએ વિટામિન ઘટી જાય છે ઇ ઓછું ઘટે છે.
હા તમારી વાત એકદમ સાચી છે કેમકે મને તો જે છે એ. દાદા દાદી કેહેતા હતા કે ઉનાળામાં ઘડા નું પાણી પીવાની જ મજા. કંઈક અલગ હોય છે. ફ્રીજ નહોતા ત્યારે પણ ઘડાનું પાણી એટલું ખૂબ જ સરસ. ઠંડુ રહેતું હતું. કે એ પીવાની ખુબ જ મજા આવતી હતી અને એ આપણા શરીર માટે જે છે. ખૂબ જ સારું રહેતું હતું. અને એનું કારણ પણ રસપ્રદ છે કેમ કે માટીના નાના નાના. છિદ્રો હોય છે તેમાંથી થોડું પાણી બહાર આવતું હોય છે. બાષ્પીભવન થતું હોય છે અને આ પ્રક્રિયાથી અંદરનું પાણી જે છે એ. ઠંડુ થતું હોય છે તો આવી સરસ મજાની પ્રક્રિયાથી કુંભાર જે છે એના માટ. ટલા ઘડતા હતા તો એ ખૂબ જ સારું હતું એમ અને આપણા શરીરનું સ્વાસ્થ્ય. પણ જળવાઈ રહેતું હતું.
હા હા તમે. માટલા વિશે વાત કરી એટલે મને ખુબ જ યાદ આવ્યું. કે આપડે પેલા ઉનાળો આવે ત્યારે આપડે. બબ્બે માટલા ઘરમાં લઈ લેતા હતા. કે એક વલું થઈ જાય ત્યારે બીજું મૂકી. શકાય અને નવે નવું હોય અને પેલું મૂક્યું હોય. ત્યારે તો એમાં માટીની એવી સુગંધ આવતી હોય. કે જાણે કે પેલો વરસાદ આવે ત્યારે કેમ સુગંધ આવતી હોય છે. એવી સુગંધ આવતી હોય છે અને એનું એ પાણી પીવાની. મોજ તો કઈક અલગ હોય છે.
હા અને એટલે જ આજે પણ ઘણા લોકો જે છે એ ઉનાળામાં માટલા ખરીદ. હોય છે ઘડો ખરીદતો હોય છે. કે જે સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. અને કુંભારનું કામ જોવું એ પણ ખુબ જ રસપ્રદ હોય છે. પહેલાં એ માટી લાવે છે પછી એને સાફ કરે છે ગૂંથે છે ચા. કડા ઉપર મૂકે છે. અને ધીમે ધીમે ધીમે એમને સુંદર આકાર આપતા હોય છે. એટલે એ કુંભારનું કામ પણ આપણને જોઈએ તો ખુબ જ મજા આવે એમ.
હા હા અને એ બહુ જ મહેનત. મહેનતું છે કુંભાર ખેડૂતની જેમ જ એને મહેનત હોય છે. કે માટીના તગારા ઉપાડવા પડે છે ટેક્ટરમાં ભરવા પડે છે. પેલા પેલા ગધેડા હતા. તો એની ઉપર એવું છાલકું મૂકતા અને એમાં માટી લઈ આવતા. એમાં છાલકામાં પાછા. બે કોર છાલકામાં મોઢા હોય એટલે ઈ છાલકામાં. અ નવા નવા વાસણ ભરી એક ગામ થી બીજે ગામ. ઈ લોકો વેચવા પણ જતા હતા. આવી રીતના એ લોકો એમનો વ્યવસાય. બધાને ઘરે ઘરે પહોંચાડતા હતા અને પૈસા એ લોકો લેતા હતા એવી એની મહેનત હતી ખુબ જ આકરી મહેનત કેવાય એ.
હા અને મને પણ એમની જે છે એ ખુબ જ ગમતું હતું. કેમકે એમની દરેક પગલાંનું જે મહત્ત્વ જે છે એ ખૂબ જ જરૂરી છે કેમકે જો એ પણ નાની એવી ભૂલ એ કરે, તો આખી વસ્તુ જે છે એની. બગડી શકે છે, જો મોટી યોગ્ય યોગ્ય ન હોય તો એમને ભઠ્ઠીનું તાપમાન યોગ્ય ન હોય. અથવા તો જો વાસણ તૂટી શકે છે એવા ઘણા બધા એવા કારણો હોય કે જેના કારણે જે એમની ભૂલ ત ભૂલ ના કારણે આ જે વાસણ જે છે એ ખરાબ બની જતું હોય છે. અને આજકાલ તો કેવું કે મશીન થી પણ વસ્તુઓ બને છે. છતાં પણ હાથથી બનેલી વસ્તુઓ જે છે એની સુંદરતા જ કઈ અલગ હોય છે એમ.
હા હા પેલા તો આપણેે બાળકો ના રૂપમાં નાના નાના હતા. ત્યારે તો નાની નાની. આપડે ગ્લાસ જેવી મટકી આવતી હતી હા નાની. અને એમાં આપણેે થોડા નીરમા પાવડર નાખી પાણી નાખી. ખિ અને એવી મજા આવતી ત ફીણા કરવાની. એ તો દ્રશ્ય અત્યારે, યાદ જ આવે છે આપણને.
હા અને એમાં પણ મુશ્કેલીઓ જો ઓછી હોય પ્લાસ્ટિક અને સ્ટીલની વસ્તુઓ આપણને સસ્તી મળતી હોય. એટલે લોકો ઘણી વાર જે છે એ માટીની વસ્તુઓ ખરીદતા નથી કેમકે માટીની વસ્તુ વુ જે છે આટલી બધી મહેનત કર્યા પછી જે છે એ થોડી મોંઘી પરવડતી હોય છે. એટલે ઘણા લોકો એવા હોય છે કે જેમની પાસે પૈસાનો અભાવ હોય. ઓછ હોય છે, કે જેના કારણે લોકો જે છે માટીની વસ્તુ ખરીદી નથી શકતા, તો તેઓ પ્લાસ્ટિક ને સ્ટીલની વસ્તુ વસ્તુઓ ખરીદતા હોય છે.
હા હા તમે એકદમ સાચી વાત કરી. કારણ કે આ માટી અત્યારે એ લોકોને માટી ખુબ પૈસા દઈ ને. માટીના ટેલર લેવા પડતા હોય છે પછી એની અંદર ઉમેરવાની જે વસ્તુ હોય છે, એ પણ મોંઘી હોય છે એટલે એ લોકોને બધું પકવવા માટે લાકડા જે બર્તન જોય છે એ બધું જ. મોંઘું હોય છે એટલે એ લોકો એમના વાસણ, ખુબ મોંઘવા વેચતા હોય છે.
હા. અને મને પણ એવું લાગે છે કે સ્થાનિક કારીગરોને ટેકો આપવો જોઈએ આપણે. કે જ્યારે આપણને તેમની વસ્તુ ખરીદીએ છીએ. ત્યારે તેને માત્ર વસ્તુ નથી ખરીદતા પણ તેમની મહેનત અને કળા ને પણ આપણે માન આપીએ છીએ. અને બાળકોને પણ આ કળા વિશે જે છે આપણે શીખવવું જોઈએ. કે જેના કારણે જો નવી પેઢી રસ નહી લે તો આવી પરંપરાગત કળાઓ જે છે એ ધીમે ધીમે, ખોરવાઈ જશે એમ.
હા, હા, બાળકો ને પણ દેખાડાય. કે આ દીવડા જે આપણે દિવાળી એ મૂકીએ છીએ. કે એ કેવી રીતના બને છે, એની પાછળ કેવડી મહેનત છે. એ બધું એને શીખવાડવાનું હોય છે, પણ અત્યારે તો બધા પ્લાસ્ટિક. ના દીવડા લઈ લે છે, ડિઝાઇન વાળા અને કુંડાઈ એવા સરસ લઈ લે છે. અ પેઈન્ટર કરેલા શો પીસ પણ બનાવે છે. પરંતુ આ લોકોની મહેનત અને એ લોકોની જે વસ્તુ આપણેે વાપરીયએ. અને એને થોડા આગળ આપણે આવવા દેવા હોય, અને આપણે થોડો ટેકો આપવો હોય તો, આપડે એની વસ્તુ ખરીદવી પડે.
હા, તમારી વાત એકદમ સાચી કે, ગામના મેળામાં પણ જો કુંભાર જીવંત રીતે. તે કામ બતાવે તો, બાળકોને પણ એમાં રસ પડે છે. અને પ્રવાસન સાથે પણ આ કળાને જો જોડવામાં આવે, તો કુંભારોની આવક પણ જે છે, એ વધી શકતી હોય છે. અને અંતમાં તો, હું એટલું જ તમને કેવા માંગુ છું કે, કુંભાર જે છે. માત્ર વાસણ બનાવનાર નથી. તે માંડીને સુંદર જીવન આપે છે, અને તેની મહેનત. ધીરજ, કળા એ પણ આપણને પ્રેરણા આપતા હોય છે, એમ.
સાચી વાત કીધી, તમે કારણ કે બહુ જ મહેનત, પછી એને માટીને પગથી. ખુબ જ ખૂદવી પડે છે, આપડે જયારે થોડો માણસો નો લોટ બાંધતા હોય, ત્યારે પણ આપણને. એને થોડો લોટ હોય કે, પછી દસ હજાર જણાનો લોટ હોય. કસણતા આપણને ખુબ જ વલું લાગતું હોય છે, તો આ લોકોને તો. આખું પેલર જેટલી હોય. માટી તો પણ ભીની કરી, અને પગે પગે બે પગો હશે. ખૂદવાની હોય છે, અને સરસ મીણ જેવી બનાવવાની હોય છે. સરસ મીણ જેવી બને, ત્યા
હા. તો આજે આપણે સારી એવી વાત કરી લીધી, તો ફરી મળીશું, કોઈ નવા ટોપિક સાથે, આભાર તમારો.
હા, હા, આભાર તમારો.